તો કેન
હલો
કેમ છો બેન તમને મારો અવાજ આવે છે.
હા હા હું સારું છું તમે કેમ છો.
હું પણ મજામાં છું તો આજે આપણે ઉનાળા ઋતુ વિશે વાત કરવાના છે. તો તમને તો ખબર જ છે કે ઉનાળા આવી ગયો છે. અને ઉનાળામાં તો આપણને કેટલી બધી ગરમીઓ લાગે છે તો આજે આપ આપણે ઉનાળા ઋતુ વિશે જ વાત કરીશું. તો ઉનાળો એ સૌથી ગર્મ ઋતુ માનવામાં આવે છે. કારણ કે ઉનાળો એ વર્ષની સૌથી ગરમ ઋતુ માનવામાં આવે છે ભારતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થાય છે અને જૂન સુધી તેનો પ્રભાવ રહે છે. આ ઋતુમાં સૂર્યના કિરણો ખૂબ તેજ હોય છે. જેના કારણે તાપમાન વધી જાય છે. લોકો ગરમીથી બચાવ માટે ઠંડા પાણી ફળો અને. છાડાનો સહ સહારો લે છે. બાળકો અને યુવાનો કે વૃદ્ધો આ સિઝનમાં આઈસક્રીમ ખાવાનું વધુ પસંદ કરે છે કારણ કે કે આ સમય ગરમીનો છે અને તેમાં ગરમી વધારે લાગે છે. એટલા માટે આ ઉનાળાના સમયમાં લોકોનું આ િક્રમ ખાવાનું વધારે પસંદ કરે છે ઉનાળાના દિવસ લાંબા અને રાતો ટૂંકી હોય છે બપોરના સમયે ગરમી ખૂબ વધુ અનુભવાય છે. રસ્તો પર ઓછા લોકો દેખાય છે. કારણ કે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. બાળકો માટે ઉનાળો આનંદદાયક પણ બને છે. કારણ કે શાળાઓમાં વેકેશન મળે છે. અને તેઓ રમવા ફરવા તથા પરિવાર સાથે સમય પસાર કરવા માટે મોકો મેળવે છે. આ ઋતુમાં કેરી તરબૂજ કાકડી અને લીંબુ જેવા ફળો વધુ મળે છે. ખાસ કરીને કેરીને ફળોના રાજા કહેવાય છે. અને ઉનાળામાં લોકો તેને ખૂબ પસંદ કરે છે. ઠંડા રસ અને આઈસક્રીમની માંગ પણ વધે છે. આ સિઝનમાં શેરડીનું રસ. અ અને નિબુ પાણી ન પણ માંગ વધારે હોય છે. અને આઈસક્રીમની તો વાત જ અલગ છે. ઉનાળો ખેતી માટે પણ મહત્વપૂર્ણ છે ખેડૂત વરસાદી ટ માટે ખેતરની તૈયારી કરે છે. જોકે વધુ ગરમીના કારણે પાણીની તંગી સર્જાય છે. તળાવો અને નદીઓનું પાણી ઓછું થઈ જાય છે. તેથી પાણી બચાવવાની જરૂરિયાત વધુ સમજાય છે ઉનાળા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધુ પાણી પીવું હળવું ભોજન લેવું અને બપોરની કડક ધૂપથી બચવું જોઈએ ગરમીના કારણે થાક ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની શક્યતા રહે છે કારણ કે ગરમીમાં લોકોના સીધા માથા પર આ અ અસર થાય છે. ત્યારે તેમને ચક્કર આવવો લૂ લાગવો લૂ લાગવો એ ગરમીની વધારે એવી પીડાા છે કે જેમાં અલું લાગવું હોય ખૂબ જ વધારે અસર થાય છે. તેવી જ રીતે ઉનાળો મુશ્કેલીઓ સાથે આનંદ પણ લાવે છે. કારણ કે વેકેશન ઠંડા પાણી અને ફળો આ ઋતુને રસપ્રદ બનાવે છે. તેથી ઉનાળો જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. એટલા માટે ઉનાળામાં લોકો ત્રાહીમામ કરે છે. તો ઉનાળો એ અ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કારણ કે આ સિઝનમાં તાપમાન વધારે હોય છે. ઉનાળો માત્ર ગરમીની ઋતુ નથી પરંતુ જીવનમાં અનેક બદલાવ લાવવાની ઋતુ છે. ગામડાઓમાં લોકો વહેલી સવારે પોતાનું કામ શરૂ કરે છે. જેથી બપોરની ગરમીથી બચી શકાય શહેરોમાં લોકો ઠંડક માટે પંખા કુલર અને એસી નો ઉપયોગ વધારે કરે છે. ગરમીના કારણે વીજળીની માંગ પણ વધી જાય છે. આ રીતે ઉનાળો ગરમીની મજા વેકેશન અને પ્રાકૃત તેના સંદેશ સાથે આવતી એક મહત્વપૂર્ણ ઋતુ છે. તો તમને ઉનાળો ઋતુ કેવું લાગે છે અન્ય બે ઋત તું કરતાં મને એ વિશે તમારાથી જાણવું છે. અને મને તમે ઉનાળા ઋતુ વિશે ઊંડાણ પૂર્વક બતાવો કે જેનાથી મને તેની વિશે હજુ માહિતી મળે.
હા તમને જે વાત કીધી વુ બધું જ સાચું છે અને હું પણ અમે તમને બતાવુ કે ઉનાળામાં શું શું કરવું જોઈશ. ઉનાળા પ્રકૃતિ નો એક મહત્વપૂર્ણ ઋતુ છે આ ઋતુમાં સૂર્ય પ્ર પ્રકાશ વધુ માં મળવાથી વૃક્ષો અને છોડનો વિકાસ ઝડપથી થાય છે. ઘણા લોકો વહેલા સવારે અને સાંજે આ ફરવા જવાનું પસંદ કરે છે એ કારણે તે સમય વાતાવરણ થોડું ઠંડુ હોય છે. ગામડામાં બાળકો નદી તળાવ અને અથવા કુવા નાવ નાવ નાવાની મજા મજા મળે છે શહેરમાં લોકો સ્વિમિંગ પુલ માં જઈને અ ગરમી થી રાહત મેળવે છે ઉન ઉ ઉનાળામાં લગ્ન આ લગ્ન મેળા અને વિવિધ કાર્યક્રમ પણ યોજ આ આયોજિત થાય છે લોકો રંગબેરંગી અને હવાદાયક કપડાં પહેરે છે ઘરમાં ઠંડક રહે તે માટે લોકો માટલું માટલાનું પાણી પીવે છે અને બા બારીઓ પર પડદા લગાવે છે. ઘણા લોકો બપોરના સમયમાં જ જહા જહાજ જવાનું ટાળે છે અન બહાર જવાનું ટાળે છે અને ગરમીથી બચી શકે છે ઉનાળા ની ઋતુ આપ અપ આપણને પાણી નો મહત્વ સમજાવે છે પાણી વગર જીવન અ શકાય શકાય નથી તેથી દરેક વ્યક્તિ નો પાણી નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ વરસાદ પહેલા આ સમયે પ્રકૃતિ માટે પણ ખાસ હોય છે કારણ કે
તદ ઉપરાંત ચો ચોમાસામાં શરૂઆત થાય છે. ખે ખેત ડ વરસાદની રાહ જો જો જોતા હોય છે જેથી તેઓ ખે ખેતીનું કામ સરું કરી શકે છે ઉનાળો ભારે ગરમી ગરમ ઋતુ હોય છે પરંતુ તેમાં આનંદ રચાઓ સ્વાદ સ્વાદિષ્ટ ફલ અને પરિવાર સાથે સમય પસાર કરવાની ઘણી તક મળે છે તેથી દરેક ઋતુને દરેક ઋતુને જેમ ઉનાળાનું પણ આપણા જીવનમાં વિશેષ મહત્વ છે ઉનાળો વરસાદ નું સૌથી ગ ગરમ ઋતુ ગણાય છે ભારતમાં સામાન્ય સામાન્ય રીતે માર્ચ મહિનામાં ઉનાળાને શરૂઆત થાય છે અને જૂન સુધી તેઓ અસર રહે છે આ ઋતુમાં સૂર્યપ્રકાશ તાપમાન ખુબ જ વધુ થાય છે અને બપોરના સમયમાં અ જ્યાં નીકળવાનું મુશ્કેલ બને છે લોકો ગરમીથી બચવા પંખા કુલર અને એસી નો ઉપયોગ કરે છે ગામડામાં લોકો વૃક્ષો છાયામાં બેસીને આરામ કરે છે ઉનાળાની ઋતુમાં દિવસ લાંબા અને રાત્રો ટૂંકું હોય છે ઉનાળો બાળક બાળક માટે ખાસ આનંદ લાવે છે કારણ કે આ સમયમાં શાળાઓમાં ઉનાળાના રજા પડે છે આ બાળક રમવા ફરવા અને પોતાના સગા સંબંધી પાસે જવા માટે ઉત્સાહિત રહે છે ઘણા લોકો પરિવાર સાથે હિલ સ્ટેશન દરિયા કિનારે અથવા પ્રવાસ સ્થાનો સ્થાનોની મુલાકાત લે છે ઉનાળામાં ઠંડુ પાણી આઈસ્ક્રીમ ગોળા અને શરબતની માંગ વધી જાય છે લોકો શરીરને ઠંડક આપવા નિમ્બુ પાણી છાસ અને નારિયેળ પાણી પણ પીવે છે પસંદ પીવે છે અને પસંદ કરે છે આ ઋતુમાં અનેક સ્વાદિષ્ટ ફળો મળે છે જેમ કે કેરી અ કેરી કેરી નો રાજા કવાય છે એ ઉનાળામાં ખુબ જ લોકપ્રિય બને તરબૂજ ખરબૂજા કાકડી અને લીચી જેવું ફળો શરીર ની તાજગી અને પાણી નું પૂર્તિ પાડે છે ખેતોમાં ખેતો માટે પણ ઉનાળા મહત્વપૂર્ણ સમય છે કારણ કે પાક કાપવામાંને નવી તૈયારી કરવાની પ્રકૃતિ ચાલુ પ્રક્રિયા ચાલુ થાય છે ઉનાળા ની પ્રકૃતિ કેટલાક લોકો મુશ્કેલે પણ હોય છે વધારે ગરમી કારણે લોકોનો થાક ડિહાઈડ્રેશન અને લૂ જેવું સમસ્યાઓ સમાવેશ થાય છે પાણી પાણીનો અછત પણ ઘણા વિસ્તારમાં જોવા મળે છે તેથી પાણી બચાવવાનું વૃક્ષો માટે બહુ જરૂરી હોય છે. તો હવે તમે બતાવો કે ઉનાળા ઋતુ તમને પણ ભાવે છે કે નહી?
ઉનાળા ઋતુ એ ખુબ જ ગર્મ ઋતુ છે. એટલા માટે ઉનાળામાં આ લોકો ત્રાહીમામ કરે છે. પણ એક પ્રમાણે આપણે જોઈએ તો સારું પણ છે અને બીજ પ્રમાણે ખરાબ પણ છે. કારણ કે ઉનાળાના ઋતુમાં ઘણી બધી બીમારીઓ થાય છે. જેમ કે લુ લાગવું, ચક્કર આવું ડિહાઈડ્રેશન ના કારણે રસ્તામાં પડી જવું. જેના કારણે ઘણા બધા એક્સિડેન્ટો પણ થાય છે. એટલા માટે ઉનાળા ઋતુ લોકોને કેટલી બધી નુકસાનો પણ આપે છે. તો ઉનાળા ઋતુમાં આપણને જેટલું બને તેટલું બચીને રહેવું જોઈએ અને જેટલો બને તેટલો ઘરમાં જ રહેવું જોઈએ. જેના કારણે આપણે ગરમીથી બચી શકીએ છીએ. અને જેટલું બને તેટલું આપ આપણા શરીરમાં પાણી રહે તેવા ફળો ખાવા જરૂરી છે જેના કારણે આપણું શરીર સ્વસ્થ